કેમ છે?
મજામાં અવાજ આવે છે મારું?
હા આવે છે.
શું કરે છે?
કાઈ ની એમ જ હોમવર્ક કરતી હતી.
હા હા કેવું ચાલે ભણવાનું?
હા ભણવાનું બરાબર ચાલે છે તું બતાવ તારું કેવું ચાલે છે?
હા સારું ચાલે છે.
હમણાં નિધિનું કોલ આવેલું હતું.
શું કીધું એને?
કાઈની એ એમ બોલતી હતી મને વાત કરવાનું છે તમારી સાથે
હા તો કરાય ને એને તો ફોન કરવું નથી.
હા હા એ. એ હમણાં યાદ કરે છે પછી આપણું સ્નેપ વગેરે જોય છે ને તો પછી મને બોલે છે. કે નવા નવા ફ્રેન્ડ બનાવી લીધું એમ બોલ
હમ્મ.... હા.
મેં બોલી હા તું પણ બનાવી લીધું ને મેં પણ બનાવી લીધું.
હમ્મ, એને કોણે કીધું ત્યાં જાવા માટે
શું?
એને કોણે કીધું ત્યાં જાય અહીંયા અમારી સાથે સાથે જવું જોઈએ ને.
હા હા એજને મેં કેટલાય એને હમ જાયવુ તો પણ એ લોકોને શું કહુ હોશિયારી મારવા ટ્રે ટ્રેન વાળું બનવાનું હતું ને એટલે બની ગયું એમાં શું પસ્તાય છે હમણાં.
હાઆઆ. હ
એટલા કેટલા બધા આપડે કોલેજમાં કેટલા દૂર થી આવે છે આવે છે.
હમ્મ આવે જ છે ને.
મારા ક્લાસમાં તો અડધા કદાચ ટ્રેન વાળા જ હશે.
મારી ક્લાસમાં પણ એવા જ છે છોકરા લોકો તો બધા ટ્રેન વાળા જ છે.
છોકરીઓ કેટલી બધી મારી મારી જેટલી પણ ફ્રેન્ડ છે એ બધી ટ્રેન વાળી જ છે.
હમ્મ મારી ત્રણ ફ્રેન્ડ છે ત્રણે મતલબ ટ્રેન વાળી જ છે.
હમ્મ સારું ને એટલા દૂર થી આવે અને વાપી વાળા ત્યાં ત્યાંથી દૂર જાય.
હમણાં પાછું ટ્રેન હમણાં ખબર પેલી પલટી મારી ગઈ હતી પેલી પટરી પરથી નીચે ઉતરી ગઈ હતી, તો પણ લોકો હા અને કેટલા તો આવા માટે બસમાં આવ્યા બોલ ત્યાંથી છેક.
હાઆ હા ભણવા વાળા તો આવ આવી ને ક્યારે ક્યાંથી પણ આવે. મેં સ્નેપ બધાને જોયું તો એ પટરી નું બધા સ્નેપ મોકલતા હતા તો તમે જોયું પછી બે લોકોને પૂછ્યું શું થયું હતું એટલે ટ્રેન પટડી પર તુટી ગયું.
હા હા.
કાઈ નઈ સારું છે ને. એક વર્ષ એ લોકો કરશે મને લાગે છે પછી આવશે એ લોકો પણ આર કે.
હાઅઅ.
હા કેમ કે આટલા બધો દૂર ટ્રાવેલિંગ કરીએ તો નહી થાય એ લોકોથી.
એ બપોરે ત્રણ વાગે આવે ખબર.
હમ્મ.
હમ્મ.
સારું ને એ લોકો નું તો બિચારે લોકોનું મજબૂરી છે એટલે બધા આર કે આવે છે ને તો ત કોઈ જે લોકોને જ્યાં સુવિધા હોય એ લોકો તો યા ત્યાં જ કરે ને.
હા એજ.
અરે એમ કેટલા લોકો નું એવું પણ છે કે આર કે એમ સારું છે એમ કહીને. બધા અહિયાં ફીસ પણ બરાબર છે ને થોડુંક ઓછું છે તો એટલા માટે પણ આવે. જે બધાનું થઈ જાય. કેટલા બધા તો હમણાં મારે ક્લાસમાં આજે આપણા ત્યાં છે ને એક કોલેજ એ એના માંથી પણ અહિયાં આવી ગયા છે.
હમમ.
કેમ કે વરસાદ વધારે પડ્યું તો બધું ડૂબી ગયું.
હા.
આ વર્ષે વરસાદ પણ કેટલા વધુ પડ્યું ને,
હા બહું વરસાદ પડ્યું છે આ વખતે તો
હમમ મારા લાઈફમાં પેલા વાર જોયું આટલું હતું.
કેટલા ના ઘર ડૂબી ગયા.
હા યાર એ પેલી નિધિ છે ને એ એ પણ મને કેતી હતી એમ મારું મારું તો ઘર ડૂબી ગયું છે એમ કરીને
હા મને પણ મેસેજ આવ્યો હતો કે મારા ઘરમાં પાણી આખું ઘુસી ગયું કેમ કે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહે છે ને
આ તારા ત્યાં પણ પાર્કિંગ સુધી પાણી તો આવી ગયું હશે ને.
હા, મારી અડધી સ્કૂટી ડૂબી ગઈ તી. એટલું પાણી આવ્યું હતું. હા.
એ હા, બજારમાં મેં જોયું એ બધું ન્યૂઝમાં આવ્યું ને જોયું બધું એકદમ અડધા- અડધા પાણી થઈ ગયું એટલે તો મે વિચારતી તારું ઘરે પણ આ પાર્કિંગ તો ડૂબી ગયું હશે.
હા, પાર્કિંગ તો ડૂબી ગયું તું.
હમ. કેટલા બધા મારા મારા પપ્પા ના સેઠ વગેરે છે ને બધા ના આમ કાર વાર બધું ડૂબી ગયું હતું.
અહિયાં કને છે ને આપડે શું કેવાય અ?
શું.
અ ડૂબી ગયું એને શુ કેવાય? અવધ છે ને અવધ મોટું ખબર અવધ છે.
હા- હા- હા.
તેમાં પણ કેટલું પાણી ભરાઈ ગયું હતું ત્યાં તો કેટલા કરોડના બંગલા ને બધું ડૂબી ગયું તું.
હાઆ, હા યાર આટલા બધો વરસાદ. થી નુકસાન પણ થયું છે બો બધા નુ એમ ઘર પર ડૂબી ગયું છે.
ઘર પણ એટલા મોંઘા મળે અને સામાન ઘરનું કેટલું હોય બધા હાઈ ફાઈ લોકો રે એટલે એ લોકો કો નું બધું સામાન પણ તો મોંઘુ જ હોય ને. બધું સામાન બધા નુ ખરાબ થઇ ગીયું.
તને ખબર છે. બધા ત્યાં પાણી ભરાયા અને મારા ત્યાં પાણી ની ભરાયા.
સારું ને નામ
આ તો માર મારે ડેવલોપ એરિયો છે ને એટલે.
બહુ સારું.
બસ તને ખબર. છે. બધા રીલ્સમાં એ એમ બનાવે છે, બોલે છે એમ મારું પણ ડેવલોપ છે ડેવલોપ એટલે.
હા.
હા, યાર રીલ્સ પણ આવતો હતો અમે જોઈને બો હાઈસા કે જો અને અમે વિચારતા કે આ અમારે ત્યાં પણ પાણી ભરાય તો કેટલું સારું લાગે મેં પણ વોટર પાર્કમાં જવું નહિ પર.
ના, ના ભરાય ને એ જ સારું ભાઈ.
હ. અરે ક્યારે પણ લાઈફમાં જોયું નહી ને કે કેવી રીતે ભરાય. એ બધાને ન્યૂઝ. આય ની આવી શકુંને. કે કેવી રીતે મારું બોલને મારે એક કિસ્મત એટલું ખરાબ છે મારું. હ. તો આમ મને તો વરસાદ બહુ ગમે છે. એમ તો મેં ટેરિસો વિચારતી હતી જવા માટે બટ મારું. પીરિયડ્સ આવી ગયું ને એટલે મે નથી જીગ ગઈ.
અચ્છા.
હમ, એટલે તો. એમ તો મને બહુ મન થયું કે મેં પણ જોઈને આવ ત્યાં સુધી.
કઈ નહી હવે આપડે વરસાદ આવશે ને ત્યારે જાશુ લોંગ ડ્રાઈવ ઉપર.
હ, હા બહુ મસ્ત લાગે.
હા આપડે જાશું, ત્યારે બેગ બેગ માં કઈ જ નઈ લઈ આવશું આપ આપડે એટલે બેગમાં પલળે જ નહી કઈ.
તું મેં અને નાઝમીન પછી મજા આવશે.
હા તું જગ્યા ગોતી રાખજે બસ.
હા હા બરાબર આજે પણ મજા આવી ગયું ને?
હા બહુ મજા આવી ગય આજે.
આજે તો બહુ મજા આવી. આટલા બધા રીલ પણ બનાવ્યા પછી મહેનત વેસ્ટ પણ ગયું.
હા એ છે યાર જોઈએ કાલે એના ફોનમાં શાયદ આવી જાય તો?
હા આવી તો યાર ડ્રાફ્ટ મા મુકેલૂ તો આવશે જ તો. કદાચ નેટવર્ક નું પ્રોબ્લેમ હશે?
એના ફોન માં જ કેમ નોતું આવતું ખબર નહિ?
હા એજ તો મેં વિચારે કરું કેટલા દે કેટલા દેર સુધી આપણે બનાવ્યા તો પણ
બધા પાછા મેં બધા સેવ કર્યું હતું.
હમ આ પલ પલક નું જોયું તું એ?
હા મે
ઇન્સ્ટા ઘરે બેસેલી કઈ ના કઈ કરે સારું.
ટાઇમપાસ
હા યાર એમ પણ પાતળી થઇ ગઈ છે બહુ પાતળી થઇ ગઈ છે. બરાબર ખાય તે અને ટેન્શન વેન્શન ના લે સારું.
હમ
એ એનું પેલા જે કામ હતું ને એમાં બહુ પ્રેશર હતું એટલે.
હા
મે તો પેલા ક્યાં એવી હતી એ?
હમ
સારું છે મેતો મેતો કોલેજ માટે એટલું એને કીધું તો પણ શું કરવું એનું એનું પણ પ્રોબ્લેમ છે. કોઈને કોઈ કાઈનું પ્રોબ્લેમ હોય. ક્લિયર ની કરે.
હા
એ તો એને ભણવાનું મન પણ થાય અને ની પણ ભણવાનું મન થાય એવું.
એને મેં કીધું મેં કીધું હજી પણ ટાઈમ છે તને લેવુ હોય તો તું આવીજા એમ.
હા આવી શકે એમાં શું એમ પન ઘરે બેસેલી છે ને.
તો હવે ઈકે છે પપ્પા ના કે છે તો
હા એન એનું પપ્પાનું જ પ્રોબ્લેમ છે બધું.
હમ
હમ જો ને મારું પણ જોને મારે મારા તો બધા ખિલાફ હતા તો પણ મેં કઈરી ને.
હમ
કેવી રીતે કઈરી મને ખબર છે ને.
એજ. એને કરી લેવું જોઈએ મો
હા આએ એટલે તો ગોલ્ડન ચાન્સ કહેવાય કે આપણને કોલેજ ભણવા મળે છે.
હમ
એ બધું થોડીના વારંવાર આપણને મળે લાઈફમાં.
એજ ને.
જયારે જે મળે એ બધું ઈન્જોય કરી લેવાનું.
હમ
સારું કાઈ ની એને કેજે કરે તો એડીશન સારું છે. હમ એમ તો હમણાં માર કોઈની સાથે વાત નહી થતું. એમ તારી સાથે થાય છે જે પણ થાય છે તારી સાથે જ થાય છે. અને કાલે અ